હમ
બેસી ખિસ્તા મોટા ભાઈ
જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મોટા ભાઈ શું હાલ છે તમારો
મજામાં મજામાં તમે કેમ છો
હજ પણ હું પણ મજામાં છું ભાઈ
અરે આ તમારા એરિયામાં પાણી આવે છે કે ભાઈ
પાણી આવે પણ પાણીને બહુ તકલીફ છે ભાઈ
હા યાર મારું છેલ્લા પાંચ સાત પાંચ સાત દિવસથી તો પાણી નથી આ બધા પરેશાન થઈ ગયા છે
શું વાત કરો છો અમારે ઘણ પણ જ હાલત છે સરે છે વાગ્યા ઉઠીને ચેક કરીએ તો પાણી નથી આવતું
પહેલે તો રોજ પાણી આવતું હતું અચાનક થી આટલી મોટી સમસ્યા કેમ થઈ ગઈ હશે ક્યામાં
અરે મને સાંભળવામાં આવ્યું કે લોકો કહે છે કે જે મેન લાઈન છે ને એમાં કઈ લીકેેજ છે અને મરામત નું કામ ચાલી રહ્યું છે એટલા માટેથે પાણી આવતું નથી
પણ જો મરામત ચાલતી હોય તો યોગ્ય માહિત આવતી જોઈ એના જેટલા જરૂરત છે એટલું પાણી તો આપવું પડશે ભાઈ કેવી રીતે કામ ચાલશે
નહી નહી સાચી વાત કહો છો તમે ઓછામાં ઓછું લોકોને ખબર તો પડે કે કેટલા દિવસ સુધી મુશ્કેલી રહેશે નહી તો આપડા જો નલ ખોલીને બેહી રહ્યા કે પાણી ક્યારે આવશે અને આપણાને ખબર જ નહી કે પાણીનો જો મેઈન લાઈન છે એ તો ફાટી ગયો છે એ રિપેરિંગ ચાલે છે તો જો એનો કોઈ જાહેરમાં ખબર તો આવી જોઈએ
હા અમારે ઘરે તો હવે ટેન્કર મગાવવું પડ્યું સોસાયટી માં અમારે ટેન્કર આવે છે હા હા બે ત્રણ દિવસથી તો ટેન્કર આવે છે રોજ
અરે બાપ રે ટેન્કર નો કેટલો ખર્ચ આવે છે રે
હા એ એક ટેન્કર માટે સાત હજાર થી દસ હજાર રૂપિયા લાગી જાય છે
શું સાત હજાર થી દસ હજાર કે સાતસોથી હજાર હોય રે ભાઈ ધ્યાનથી વાંચ્યું કે
હું ધ્યાનથી વાંચું છું પણ એટલું કમ નહી થાય ભાઈ જાદો ખર્ચો થાય સાતસોી હજારમાં કોણ ટેન્કર આપ્યા ઘે આજકાલ
અરે ભાઈ મતલબ તારો ત્રણ દિવસમાં તો તમારા બિલ્ડિંગને ત્રીસ હજાર ચાલી જાય રે ભાઈ
હા એ તો ભાઈ પચીસ પચીસ ત્રીસ ત્રીસ હજાર નો પણ ટેન્કર આવે
મને તો ખબર જ નહ હતું ભાઈ મારા ટેન્કર મગાવવાનું હોય ને મે તો બે દિવસમાં આવવાનું નથી પણ ટેન્કર નહી મગવાનું
ગરીબ લોકોનું શું તેઓ માટે તો બહ બધું મુશ્કેલી હોય છે
સાચો કહો છો ભાઈ પાડી જેવું મૂળભૂત જરૂરત માટે પણ લોકોને સંઘર્ષ કરવા પડે જો પાણી એક દિવસ કો બે બે કલાક ની આવે ને તો
હા હા તો તારા ઘરે પાણી ચાવામાં શું કરો છો તમે લોકો
હવે તો અમે કપડાં છે ને એક સાથે ધોયા છીએ અને બાથરૂમમાં પણ પાણી ઓછું વાપર પિયા છીએ
હ અમારા ઘરે પણ મમ્મી બધા એ કહે છે કે જરૂરી વગર નળ ચાલુ ના રાખો ન તો માર
ખરેખર ખરેખર બહુ સારી કહે છે મમ્મી આ સમસ્યાઓ પાણી નું મહત્વ સમજાવી દીધું આપણને જો ને
હા હા જારે બધું નિયમિત મળે છે ત્યારે તેની કિંમત સમજાવતી નથી
સાચો કહો છો હવે તો એક એક બુંદ પાણી પણ કિંમતી લાગે છે જો એક બુંદ ચાલી જાય તો એમ લાગે કે જો સોનો ન એક એક ગ્રામ પીગલી ગયો
આટલું ભાઈ હા સારી વાત કીધું સારી વાત
હા તો ભાઈ પાડી એટલા મહત્વપૂર્ણ છે ને ભાઈ શું કેવાનું
ખરેખર બહુ મુશ્કેલી પડે છે એને
હા અને ખાસ કરીને વૃદ્ધ લોકોને ભાઈ પાણી નહી હોય ને તો એનો તો દિમાગ થઈ જાય એ કઈ પણ કરવા લાગી જાય
બાળકો અને સ્કૂલ જાયને પણ તકફ થઈ જાય માટે જોઈ મે વખત જાય છેડુંશું સ્ૂલા
અને જયારે શાળામાં જાય તો એના શરીર માંથી બાસ આવે તો છોકરા હોું ક છે
મારા નાના ભાઈ ને પણ સ્કૂલ માટે મોટું મોડ થઈ ગયું હતું
તું કો છો આટલું બધું અમારા ઘરે તો પીવાના પાણી માન માટે અલગ કેન ખરીદવા પડ્યા
અમે લોકો છે તમે
અરે હું અમીરભાઈ જો પાણી ની આવે તો કેવી રીતે ચાલે જો પાણી નથી આવે તો પીવાનું શું મરી જાય
હા એ આજકાલ તો પાણી નો પણ ખર્ચો વધી ગયો ભાઈ એમ તો ખર્ચ ખર્ચો વધે છે પાણી નો પણ ખર્ચો
અહિયાં તો પણ પાણી સસ્તું મળે જો મને તો લાગે છે સૌ પ્ર્રથમ તો પાણીનું પાઇપલાઇનનું યોગ્ય જાણવાની થવું જોઈએ
અને અને વરસાદ થી પાણીઓ સંગ્રહ પણ જરૂરી છે વરસાદ થી પાણી આવી જાય તો એમાંય
હા સાચો કહો છો રેઈન વોટર હાર્વેસ્ટિંગ દરેક સોસાયટીમાં ફરજીિયાત હોવું જોઈએ જેનાથી જો વરસાદ ન પાણી હોય એ એને આપણે પછીથી ફિલ્ટર કરીને યુઝ કરી શકીએ તો પાણી અ જો આપણે ઉપયોગ વધારે કરી શકે અને એનો ખરાબી ન થાય
હા બિલકુલ એકદમ સારું કીધું
હા લોકો પણ પાણીનો બગાડ ઓછો કરે તો ઘણી મદદ મળે ને
હા ઘણી વખતે લોકો કાર ધો રોડ પર પાણી વેચે છે
હા આવી આદતો બદલવાની જરૂર છે કારણ કે જો આપણે આજે પાણી ની બચાવવાનું તો આવ આ વાલા સમયમાં એટલા જ થાય કે જો ટેન્કર તને આજે સાત હજાર થી દસ હજારમાં મળે તે તને સત્તર હજાર થી એક કેલાક સુધી પણ મરી શકાય
ઓ ભાઈ હા હ તો એકદમ સાચી વાત કીધી આજે છે સા આજે સટીમાં મીટંગ
હા પાડીની સમસ્યા વિશેે ચર્ચા થવાનું છે
હા હું પણ આવવાનું છે તું આવવાનું છે કે ની
સરસ સરસ બધું લોકો આવશે અને નિર્ણય લેશે મેં તો આવાનો
પાર્ટી અરજી પણ મોકલવા આવશે
એ કરવું જોઈએ આપણને
ચર માટે વ્યવસ્થા કરી શકાય
હા જેથી ખર્ચ ઓછો પડે
હા આશા રાખીએ કે દૂર થઈ જાય
હા યાર પાણી વગર જીવન કેટલું મુશ્કેલ બને છે હવે સમજાયું મને તો જો પાણી નઈ મળે ને તો આપણે નાઈ ની શકે કાય બાથરૂમ નઈ જાય સકાય
ખરેખર હવે આગળથી પાણીઓ વગાડે નહિ કરું
હું પણ મારા ઘરમાં બ બધાને પાણી બચાવવા માટે પ્રોત્સાહિત કરી આજથી
હમ સરસ વિચાર છે
હા જો પાણી ની આવે ને ત્યારે જ આપણે પાણીનો જે કિંમત છે એ ખબર પડે અને જયારે પાણી આપણને મળતુ જાય ને તો એવો થાય કે એ શું છે તો પાણીનો બોન છે અને જયારે ની મળે તો એ સોના નો પૂલ બની જ
બધા લોકો ખ વેસ્ટ કરે બરા ચડું છોડી દે એવું જ્યાં એક એક બાલ્ટી નું કામ હોય ત્યાં બે ત્રણ બાલ્ટી વાપરી
હ જો ને આજકાલના લોકોને જો જો એક પલ્ટી થી એના નાહવા નહી પૂરા થાય એ અડધો અડધો ઘંટો બાથરૂમમાં બેહી ને પાણી પણ આવે છે ને નાાય છે
એકમ સહેાર
તમે કેટલા ઘંટા ના હતો ભાઈ
તો એને છે
તમે
હા અરે હું તો ભાઈ પાંચ મિનિટ પાણી નની આવે છે હ બે ત્રણ દિવસ થી નવું નથી થું
હા ભાઈ પાણી બચાવાનું આ બે અડધો અડધો કલાક સુધી નઈ નવાનું પાણી નો બહ બગાડ થાય એના તે
હા ભાઈ હ મારે હું તો નાવું નથી છું ભાઈ વિચારું છું કે ભાઈ એક હપ્તામાં બે દિવસ નાવું
નિનીની ભાઈ એવું નહી કરવાનું ભાષાાય શરીર થી જો નિનીના તો
તો કે કેટલા દિવસ ના વાજુ ભાઈ હપ્તામાં
હ જો ભાઈ દરરોજ નાવાનો જો આ અડધો અડધો ભલતી જ નાહવાનું પણ નાહવાનું નહી તો શરીર માંથી પાસ આવે તો કોઈ બાજુમાં નહી બેસે
ના એ તો સારું જ બીધું બહ બાર સાર્યા
હા એટલા માટે દરરોજ નાહવાનું જોઈએ
હા હા થોડું થોડું દરરોજ નાવાનું ને હા
હા ચાલ હવે પછી વાત કરીએ જો કોઈ નવી માહિતી મળે તો મને જણાવજે
હા ચાલ ચાલ જરૂર રું પણ જડ આવજ ચાલ ચાલ ભાઈ જય શ્રી કૃષ્ણ ભાઈ